કેમ છો?
હા, બસ બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં છીએ હવે તો સમરમાં ટ્રાવેલની સિઝન ચાલુ થઈ હતી. તો આજનો આપણો ટોપિક આપણે ટ્રાવેલ પ્લાનિંગનું રાખીએ તો કેવું?
હા હા સરસ.
તો ગુજરાતીઓ તો મોટેભાગે એમ કહેવાય છે ને કે આપણે દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ આપણને કોઈને કોઈ ગુજરાતી તો મળી જ જાય ટુરિસ્ટ તરીકે એટલે આપણે બ બધા ટ્રાવેલ માટે ફેમસ છીએ.
હા શોખીન છીએ બધા.
પણ છીએ હા તો. એ કોઈ પણ ટ્રાવેલ કરતાં પહેલા ઘણું બધું પ્લાનિંગ કરવું પડતું હોય છે. અને એનું ખવ ઇમ્પોર્ટન્સ પણ હોય છે. તો એના વિશે તમે કઈ કેહશો કે તમે કઈ રીતે ટ્રાવેલ પ્લાન કરો છો?
હા, આ ફોર એક્ઝામ્પલ એટલે આપણે જવું હોય દાખલા તરીકે કે આપણે પેહલા તો આપણા દેશમાં જવું છે કે વિદેશમાં એને માટે આપણે બજેટ અને કેટલા દિવસ માટે અને કયા સ્થળો આપણે ન કકી કરવા છે અને થળ સાથે અ સિઝન પ્રમાણે કે ફોર એક્ઝામ્પલ ગરમીની સિઝન છે, ઠંડીની છે અને અ વરસાદની સિઝન હોય તો તો નાની સરખી જ એકાદ બે દિવસની નજીકની જગ્યા હોય અને ક્યાંક કુદરતી સૌંદર્ય માણવું હોય વર સાદની મજા છે કે જેમ કે ધોધ પડતો હોય કે નદી કિનારે એવું તમારે કરવું હોય ક્યાં તો કોઈ ધાર્મિક સ્થળ એ બધું આપણે ધ્યાનમાં રાખી અને વિચાર કરવાનો અને એ પ્રમાણે આપણે આપણું જે બજેટ હોય એ પ્રમાણે દિવસો અને કેવી રીતે ટ્રાવેલ કરવું છે, કેવી રીતે મુસાફરી કરવી છે, એ પણ બહુ અગત્યનું છે, એટલે આ વિષયો આપણેે ધ્યાનમાં રાખવા પડે તમને શું લાગે છે.
આપણે ફેમિલી બે ત્રણ ફેમિલી ભેગા થઈને એક કોઈક વેહકલ હાયર કરીને પણ જતા હોય છે. અથવા તો મોટી બસમાં જે ટુ રૂ ઓપરેટર્સ હોય છે. એ લોકો આપણને આપણે એમની સાથે જઈ શકીએ છીએ, તો અથવા તો ઘણીવાર આપણે લોંગ ડિ ડિસ્ટન્સ હોય તો આપણે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોઈએ અને બાકીનું ડિસ્ટન્સ જે લોકલ જોવાનું હોય. એના માટે પછી આપડે અ આગળ પેલી હ કારસ કે રીતના. લો ટૂર ઓપરેટર્સ આપ આપણને કરી આપતા હોય છે. એટલે ત્રણ ચાર મોડ છે. પ્લાનિંગના. પણ એક વસ્તુ એ છે. કે આજના જમાનામાં આપણે હોટલ બુકિંગ અને પણ જો જોવું હોય. કે આપણે સસ્તા રેટ મળી જાય તો આપણે પહેલેથી એ વસ્તુ પ્લાન કરવી પડે. કારે જેટલું જલ્દી આપ આપણે લગભગ બે મહિના પહેલાં જો પ્લાન કરીએ ને તો આપણને બેસ્ટ રેટસ મળે છે અને હોટેલ્સ પણ જોઈએ, એવી સારી મળી જાય પછી છેલ્લી ઘડી આપણે પ્લાનિંગ કરવા જઈએ તો પછી એમાં નથી મજા આવતી, અને જે કઈ વધેલું હોય કે આપણને ના ચોઈસ નું હોય એ રી આપણી જગ્યાએ ર રહેવું પડે.
હા અને પૈસા પણ તમારે વધારે આપવા પડે છેલ્લી ઘડીએ તમે જો અગર એવી તમારું પ્રોપર પ્લાનિંગ ન હોય, તો પછી પૈસા પણ વધારે ખર્ચવા પડે એવું થાય. તમારું જે બજેટ હોય એના કરતા.
હા હા એ તો છે જ સાચી વાત છે અને એમાં આપડો ડબલ ખર્ચો થઈ જાય. એ સપોઝ બે હજાર ની હોટલ મળતી હોય એના બદલે આપણને ચાર હજાર પર નાઈટ ની હોટલ મળે તો આપડો ખર્ચો જ સહેજે ડબલ જ થઈ જાય એમ.
બરાબ હા.
હમ્મ અને આજકાલ રેલવેની ફેસલટી છે, આઈઆરસીસી. એમાં પણ આપણે ઘણી બધી, ટૂર્સ એ લોકો ઓપરેટ કરતા હોય છે, જેમ કે રામ રામ જે જગ્યાએ ગયા હતા, એની કી રામ, રાજજેની. અથવા, તો રામનો જે આખો, રસ્તો હતો. તો જવાનો નો સાઉથ સુધીનો, એ બધી જગ્યાએ. એ દર્શન કરાવે છે. તો, એ રીતની ટુર હોય છે. પછી, રાજસ્થાનની અમુક. પ્લીટ રોયલ, ટ્રેનની. દૂર, હોય છે. એટલે, એવી રેલવે પણ ઘણી બધી ટુર્સ સ્પેશિયલી કાઢી છે કે જે, આપણને બજેટ ફ્રેન્ડલી, પણ હોય. અને, આપણને. સારી રીતે ટ્રાવેલ, કરી શકીએ. ઘણી વાર, અમુક વાર જોયું. છે, કે અમુક જે, મોટી એજના હોય. અ અથવા, તો ઘણા, બ છોકરાઓ, પણ એમને બસ ટ્રાવેલ નથી, કમ્ફર્ટેબલ હોતું. લોન્ગ લોન્ગ, ડિસ્. સ્ટેન્સ, માટે. તો ટ્રેનમાં. કેવું છે, આપણો પગ પણ છૂટો, થાય અને, એ કમ્ફર્ટેબલ જર્ની. કરી શકે છે, એલ્ડરલી લોકો.
હ, હા વાત તમારી સાચી છે, કે લાંબા સમયની મુસાફરી હોય તો ટ્રેનમાં વધારે આરામદાયક રે અને અ રાતની મુસાફરી હોય, તો સ્લીપર કોચ, પણ હોય, એટલે અને પાછું ટ્રેનમાં તો એસ સી, નોન એસી, તમારા બજેટ પ્રમાણે અને તમારું તમારે જે, રીતે. વિચાર કરવો હોય, એ રીતે તમે બુકિંગ કરાવીને જઈ, શકો એટલે એ પણ એક સારી સુવિધા છે, જે આપણે ધ્યાનમાં રાખીએ, તો આપડી બજેટમાં અહ સરસ ટૂર થઈ શકે.
એ સિવાય આપડ આપડે પૈસાનું પણ મેનેજ કરવું પડે. કે પૂરતા આપડે કેશ સાથે રાખ્યા હોય કાર્ડસ હોય આપડી પાસે કારણ કે ઘણી વાર અમુક જગ્યાએ જઈએ તો અમુક કાર્ડસ નથી ચાલતા હોતા અથવા અહ અમુક નેટવર્કના ઇશ્યુ હોય તો આપડે કેશ જોઈતા હોય અને પછી આપડી પાસે નહીં હોય તો આપડે અમુક વસ્તુ શોપિંગ નહીં કરી શકીએ અથવા તો બિલ ભરવામાં પ્રોબ્લેમ થાય તો એ રીતનું ના થાય એટલા માટે આપણે પ્રોપર અહ થોડા અમાઉન્ટમાં કેશ પણ રાખવા પડે. એ કારણ કે એક વાર અમે આંદામાન નિકોબાર ગયા હતા તો ત્યાં જોયું તો ખાલી એસ બી આઈ ના જ કાર્ડસ ચાલી શકતા હતા. બીજી કોઈ અહ જે બેંક છે એના કાર્ડસ ચાલતા નહીં હતા ઘણા વર્ષ પહેલાની વાત કરું છું. હું, હવે તો કદાચ બદલાઈ હશે સી સિચ્યુએશન પણ એ વખતે આપ આપણી પાસે કાર્ડસ હોય ને આપણે એમ વિચારે કે આપણે ત્યાંથી એટીએમ થી લઈ લઈશું અથવા તો કાર્ડ થી ચાલી જશે પણ એ એ ટ્રાન્ઝેક્શન થતું જ નથી. એટલે આવી રીતે કોઈ આ પલેન કે એવી જગ્યાએ જતા હોઈએ તો આ પણ ઘણી સાવધાની રાખવી પડે. કે, જે આપ આપને નોર્મલ ઇન્ડિયામાં મળતું હોય એ બધું એ આઇલેન્ડ પર લક્ષદ્વીપ છે કે એ બધી જગ્યાએ. અમુક કટેલ ફેસીલિ હોય તો બધું આપણે નોર્મલ સમજીને નહીં જઈ શકીએ.
હા હા અને રોકડા સાથે રાખીએ રોકડા પૈસા તો એ સાચવવા એ પણ એક હોટલમાં કે જ્યાં પણ આપણે ઉતરીએ, કોટેજ છે હોટલ છે જ્યાં પણ ઉતરીયએ તો એ એ પણ આપણી માલમત્તા કે કિંમતી વસ્તુ આપણે બહુ સાવ સાવચેતી પૂર્વક રાખવી પડે, અને સંભાળવી પડે, તાળા ચાવી અને અને પૈસા પણ બધા એક સાથે ન રાખવા થોડા થોડા બે ત્રણ જગ્યાએ રાખ જેથી આપણા પૈસા પણ સચવાઈ રહે, અને જેમ જ પડે એ રીતે આપડે વાપરી પણ શકીએ, એટલે એ પણ એક ધ્યાન રાખવાની જરૂર છે અને મોટે ભાગે એવું જ થાય કે યાત્રા ના સ્થળે અને આ ફરવાલાયક સ્થળો હોય, ત્યાં આગળ ખિસ કાતુ ન જોોર થી આપડે વધારે સાવધાન રહેવું પડે, એટલે પૈ નું પણ પ આપણું રોકડ જે રકમ હોય એને પણ આપણે સાચવીને અને સાચવીને બધે લઈ જવી પડે, એટલે એ પણ એક ધ્યાન રાખવા જેવી બાબત છે, નેતર આપણે બહારગામ જઈને આપડે ક્યારેક ની સહાય થઈ જઈએ.
હા હા તમારી તમારું કન્સન એકદમ સા ચું છે આ રીતનું થઈ જ અહ રહ્યું હોય છે અને જે લોકલ જે હોય છે પોકેટમાંરે એ બધા લોકો વ આ બધા ટુરિસ્ટને જ નિશાન બનાવતા હોય છે.
હા.
આપડે ફરવા જતી વખતે ઘણીવાર એ પણ ધ્યાન રાખવું પડે કે આપડે જ્યાં ફરવા માંગીએ છીએ એ સ્થળ ખુલ્લું છે કે નહી. એ ધારો કે આપ આપડે સોમ, મંગળ, બુદ્ધ હોય એ જગ્યાએ અને સોમવારે આપડે એક જગ્યાનો પ્લાન કર્યો પણ એ જગ્યા સોમવારે એમની બંધ હોય તો આપણે પછી કંઈ થઈ જ ના શકે. કેમ આપણે એ જોયા વગર જ મગ મંગળવારે બીજી જગ્યાએ જતું રહવું. પડે તો કંઇ જગ્યા ખુલ્લી છે જે આપણે જોવા માંગીએ છીએ એના ટાઈમિંગ શું છે એ બધું અને લોકલ જે અમ લોકલ ઇશ્યુઝ છે ત્યાં ટ્રાવેલિંગના લોકલ ટ્રાવેલના એ પણ આપણે ધ્યાન લેવા વા પડે નહી તો પછી ઘણી વાર કેવું જેમ કે દિલ્હી જેવી અ સિટી છે તો ત્યાં અમુક સાંજના સમય પછી લેડીઝ એ એકલા હોય અથવા લેડીઝનું ગ્રુપ હોય એમને ટ્રાવેલ કરવું થોડું અનસેફ બની જાય. અથવા ઓટો આપણને કેવી રીતની મળે છે એ રીતે થોડું સેફ ટી કન્સન પણ અ રાખવા પડે. ટાઈમિંગ્સ ડિસાઇડ કર તી વખતે કે આપણે કઈ જગ્યાએ ક્યાં જઈશું ત્યાંથી કેટલા વાગે પાછા આવી જઈશું એટલે એ થોડું આપણે સેફ સાઇડ રહીને ચાલીએ તો આપણે અણધારી મુસીબતમાં ના ફસાઈએ.
હહ હા એની સાથે આપડે હવામાનનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. જે સ્થળે જવાના છીએ એ પ્ર પ્ર એ જગ્યાનું હવામાન પણ કેવું છે એ પ્રમાણે આપણે કપડા ને વગેરે રાખવું પડે અને સાથે સાથે દવાઓ જ્યારે પણ આપણે મુસાફરી કરતા હોય ત્યારે આપણી પાસે બેઝિક દવાઓ તો હોવી જ જોઈએ. અને જેમ અ જેટલા દિવસ જવાના હોઈએ એનાથી વધારે દિવસનો અ આપણી પાસે સ્ટોક હોવો જોઈએ. જેથી આપણે તો મુશ્કેલીમાં ન મુક મુકાઇએ સાથે આપણે પરિવારજનો કે મિત્રો જે હોય એને પણ કઈ જરૂર પડે તો આપણે એ લોકોને મદદ કરી શકીએ એટલે એ પણ એક અગત્યની બાબત છે જે આપણે ધ્યાનમાં રાખવી પડે.
હા હા એકદમ સાચી વાત કરી તમે તમે દવાની વાત કરી તો મને યાદ આવ્યું કે અમારે એક જાણકારીમાં એક ભાઈ હતા. પચાસની ઉપર ઉંમર હત તી અને આવી રીતે ટ્રેકિંગમાં ગયા હતા હિમાલય બાજુ અને ત્યાં ઉપ ઉપર ગયા તો એમને હાર્ટ એટેક જેવો આવી ગયો. હવે ત્યાં સિગ્નલ પણ નહીં કોઈ જ જાતની બીજી ફેસિલિટી નહીં કે કોઈ એમને ટ્રાન્સપોર્ટ કરીને લઈ જાય કંઈ બીજી ટ્રીટમેન્ટ મળે એટલે એ નીચેના સ્ટેશ નીચેના પહેલાં એની પર ઉતરે અમ સ્ટેશન ઉપર તો જ એમને કંઈક પણ મેડિસિન મળે એવું એવી જગ્યાએ એમને થઈ ગયું હતું. તો એમની પાસે લકીલી સોર્બિટ્રેટ નામની દવા હતી જે એમને પછી જીભ નીચે નાખી દીધી એમની સાથે જે હતા એ લોકોએ પણ હેલ્પ કરી. અને પ ભાઈને ધીરે ધીરે એમને નીચે ઉતાર્યા જાતે ચાલતા જ ઉતર્યા એ અને પછી એમને નીચે પહોંચ્યા પછી એને કંઈક બીજી ફેસલિ ટી મળી શકી પણ મતલબ કે આ રીતની જો દવા હોય તો આપણને કેટલું લાઈફ સેવિંગ અહ અમ્મ. રીતે કામ કરી શકે છે દવા નહીં હોત તો કદાચ આ જેમની અ પરિસ્થિતિ જુદી હોત
હા હા એટલે અણીને સમયે આ બધી બાબતો એકદમ આપડે સાવચેત રહેેવું પડે જયારે મુસાફરી કરતા હોઈએ ત્યારે
હા બરાબર છે
હા હા હા તો તમારી સાથે વાત કરવાની અ ઘણી મ મજા આવી અને ઘણી. નવી જાણકારી.
હા મને પણ ઘણી જાણકારી મળી અને મજા આવી તમારી સાથે વાત કરીને.
હા હા ચાલો ફરીએ ફરી મળીએ કોઈક નવા વિષય સાથે આવજો